હા બોલો, કોલ કર્યો હતો.
હમ, એ મિસ કોલ જો. તમે ફોન કર્યો હતો.
હા. હા, બરાબર છે.
શું થયું, જમી લીધું?
હો એકદમ જમી લીધું.
હમ!
હવે હું કરું?
કઈક હા એ. એટલે શું કેવાય? મેં ફોન એટલા માટે કરેલો. કાલે મેં મેસેજ કરેલો, મારા બેનને. તો મતલબ એ લોકો. બો બિઝી હતા થોડા. મતલબ એમને શું કેવાય? વર્કલોડ છે ને, થોડો. અમારે ફરવા જવાનું. બહાર તો મતલબ, એની કે વાત કરવાની હતી. તો મારે બેને એવું કીધું, તા શું કેવાય? મારે એક અ ફ્રેન્ડસને લોકો છે ને, એ બધા. જવાના છે. પોતાનું એ પ્રાઈવેટ વેહિકલ ને બધું કરીને જવાના જ ફરવા તો મતલબ તારે જવું હોય તો તને ફાવે તો તું વાત કરી જોજે એમને.
બરાબર છે, બરાબર છે.
એટલા માટે મેં ફોન કરેલો કે મેં કીધું શું થયું, એમ. ક્યારે જવાના ને એ બધું વાત કરવા માટે
બરાબર છે અમે તો અહીં જ વડોદરા જ જવાના હતા બધા લોકો જે અત અતાપી વર્ડલેન્ડ હ ઓપન થયું છે ને તો અમે એ લોકો હીકલ લઈને જવાના હતા બાકી તો દૂર જવું હોય તો ના જવાય એમ.
હા એટલે એક એક એક દિવસમાં જઈને આવતા રઈએ શ સવારે વહેલા જઈએ તો સાંજે કરે એવી રીતે જ ને? બરોડા તો બહુ દૂર પણ ન થી એટલે વાંધો ના આવે કઈ.
હા. અમે લોકો દસ બાર જણા છે તો અમે તે જવાના
હા તો હું આવું તો વાંધો નઈ આવે ને તમને?
કુ પાકું આવજો અહીં બધા જણા જોઈન વધાર જવાય જવાય કરવાનું મળશે અમને
એટલે મતલબ શું કેવાય બધા તમે એક ગૃપ સર કલમાં ગ્રુપમાં જતા હોવ તો પછી હું અલગ પડું તમારથી.
ના ના ના ના એવું કઈ જ નથી બ
હમ્મ, આમ તો અમાર બેન પણ જોડે આવવાની જ હતી એને કીધું તું પણ આ બધું એમને અત્યારે પેલું શું કેવાઈ માર્ચ એન્ડિંગ ની એવું ચાલે છે ને હા એટલા માટે કામ ને બધું ચાલે છ. હમ્મ.
એતો છ ચાલો આવવું હોય તો અમે લોકો તો જઈએ જ છીએ અને બધા આપણા એજના જ છે એટલે મ
હમ્મ, તો કેટલા વાગે નીકળવાનું ને આમ બધું મને કો કેજો થોડું.
હા અને એકચુઅલી કેવું છે કે વેહિકલ લઈને જશે એમેય અહીંથી દોઢ કલાકમાં પહોંચી જઈએ તો અમે છ વાગે નીકળીશું.
ત્યાંનું ઓપનિંગ કેટલા વાગે હોય છે મતલબ એ વોટરપાર્કનું તો એટલું વેહલા જેઈન પછી શું? કરવાનું.
અરે એ કેવું કે ફરતા ફરતા જવાનું ને એમ
હા મતલબ કોઈ વચ્ચે સ્ટે ખરોો કોઈ એવું હોય તો થોડું અડધો કલાક વહેલા નીકળી ને બીજે કઈક ફરવાનું હોય તો બીજે કઈક ફરીયઈએ
હમ અરે કે હા અરે એવું કેવું કેમ કે આપડે છે ને ફરવાનું અને આપડે નાસ્તો કરીને પછી જવાનું એવું કઈ
હા એવું તો તો વાંધો ના મતલબ એક જગ્યાએ કઈ રહીએ અને એમાં બધા જોડયો હોય. તો મતલબ કલાક તો એમાં નીકળી જાય.
હા બરાબર હા અને ખુ ઓપન થશે એમાંય પછી ટિકિટસને બધું જોવાનું કેટલું બજેટમાં છે હ.
દસ વાગે ઓપન થાય તો થોડી નથી. તરત ના તરત આપડે દસ વાગેરે જમવાનું ચાલુ જ કરી દેવાનું અંદર
હા એ વાતે છે.
ઘિરજાની
સમથિંગ સિક્સ હન્ડ્રેડ સેવન હન્ડ્રેડ
હમ અને જવા આવવાનું
હ ગાડી લઈને ના એક જ કરી જો આય જઈશું બધા. સેવન એટ નાઇન સિટર એવી છે એટલે સેવન એટ એક બીજા જોડ બી જવાનુંને
હા એ નને નકર એવી હોય તો પેલું શું કે મિની વાન હોય છે મ
હા હા હા હા
વધારે જણા થતા હોય તો થોડું એવું કર દેવાનું.
જો વધારે જણા થવાના હશે ને તો એવી રીતે કરાવી રઈશું અને પછી આટલા જણા રઈશું ને આપ આપડે તો પછી પેલી કરીશું એમ
હા તો મતલબ એવું હોય તો હું બીજા બે ત્રણ જ્ણને રેડી કરું પડ
હમ હા તો કઈ વાંધો નહી કઈ વાંધો ધો નઈ આરામથી.
હમ કેમકે જોડે જ છે અમારા બધા ફ્રેન્ડ અમારા અત્યારે છે ને એઝામ ને બધું પત્યું ને તો અમે વિચારતા હતા જવાનું. એમ ફેમિલીમાં જ જવાના હતા. પણ પછી મારો એક ફ્રેન્ડ છે અને એ મતલબ એની એની બે બેન છે. મારો ફ્રેન્ડ જે છે ને અને એ છે ને મારે બેન લોકો બધા જોડે વર્ક કરે છે, તો મતલબ એ બધાને અત્યારે સઘાત જ
હા
કોને નહી અવા અત્યારે પછી એમનું કામ પતશે તો જે અમારે ફરી સ્કૂલ રીઓપન થઈ જશે,
બરાબર ઓહો હો બરાબર છે બરાબર અરે એટલે જ તો થોડીક ઉતાર કર છે મારા ભાઈને પણ એ મળ જ છે, તો એવું કે ચલો એક જેટલું ટાઈમ મળે છે એટલું જઈએાય પછી ટ્યુશનસ ને બધું ચાલુ, થઈ જવાનું અને પછી ટાઈમ નઈ મળે
એટલે તો પછી હું બીજા ચાર ત્રણ ચાર જણને રેડી કરું, તો બે લોકો આવતા હોય તો આપે બધા
હ અને એમાં કેવું છે કે બધું રાઈટ પનચારી
હમમ એમાં કઈ ટિકિટ ના સાતસો રૂપિયા બરોબર સાતસો આઠસો જે હોય, અને એમાં જ બધું ઈન્કલુડ થઈ જાય ને? આપડે કઈ અલગ અંદરજી રાઈડ ના પૈસા આપવાના હોય આપડે
ના ના ના ના ના એ બધું આવી ગયું જ છે મોસ્ટ ઓફ તો એમ
તુ આવી ગયોને જે કરવું હોય આપડે
હા હા જેટલું બધું કરવું હોય એટલું બધું અને એટલે મોસ્ટ ઓફ એટ નાઈન હંડ્રેડું જોયું છે, એમ તો કે છે. પણ એવું કે એવું કેતા કશું મળશે તો લઈ લઈશું એમ જોઈ હવે મન નહી લાગતું
પણા રેટ પિક્સા જો હોય ને મતલબ. પેલા તો ટિકિટ હોય એટલે વસ્તુ તો આપડે કોઈ લેતા નહી, ક મતલબ સો રૂપિયા બસો રૂપિયા ઓછા કરતી હતી
સાચી વાત છે, ના અમે લોકો એવું જ વિચારીને ગયા છે, અને કેવું છે કે એક્સ્ટ્રા પેર ને બધા લઈને જાના જ તો તઈ પ્રોબ્લેમ ના પડે ક્લોથસ ના પૈસા ના ખરી હા એ જ ને પછી કેવું થાય કે તો તઇ લેવા જાય એક જણું પેલું કરવા જાય એનામાં
હમ્મ ટાઈમય જતો રે એમાં અને પછી ખાલી ખોટું તકલીફ પડે એક જણ ના લીધે બીજા દસ જણા રોકેલા હોય ને જોડે એમને તકલીફ
સાચી વાત કીધી એકદમ બરાબર હા એટલે કેવું છે એક દિવસ પેલા રાત્રે છે ને બધા ને બેસી ને બધું સમજાવાનું છે અને બધું આવી રીતે કરવાનું છે કે ભાઈ કેવી રીતેને કેવી રીતે જવાનું છે એવું બધું કંઈક રાખ્યું છે. તો તમે લોકો લે આવજો પછી જતા ને
એ હોય તો જેટલા આવવાના હોય ને બધા નું ગ્રુપ બનાવી અંદર પછી ડીશ
અરે એ અરે એ તો અમુક એ તો બનાવી જ દીધું છે ને પણ કેવું ફેસ ટુ ફેસ એક થઈ જાય ને તો આપ
હા તો ગ્રુપ કોલ કરી લઈશું એક વાર તો બધા એગ્રી થઈ જાય
હા એ વાતે છ
હ પછી મેસેજ કરીશું તો એક જણા આમ મેસેજ કરશે ને એક જણા આમ મેસેજ ટાઈમ કોઈ કોઈને નક્કી ન હોય તો પછી કે મારી ગેરહાજરીમાં તમે વાત કરી લીધી એટલે એટલે મેસેજ કરી દેવાનો આટલા ટાઈમે જવાનું છે જે મતલબ અલ અટેન્ડ ની કર તો એનું પછી પોતાની જવાબદારી એ પછી કશું અમે ચેન્જીસ ની
અરે એવું નઈ બર આપડે એવું બધું કરીએને તોય આપડે એવું કરીએને તોય થોડા વારમાં તો ઝઘડા થ થતા જ હોય છે કે
નય એ તો થોડું તો થવાનું જ અવા બધા વસ્તુ તો એગ્રી ના જ કરે આપડે પંદર વીસ જણા જીએ તો
હા. હા
તો શું બધા
અને બાનો હા અને નાસ્તોને બધો... ું લાવવાનું કીધું છે કે કેમ કે એક ટાઈમે મળે ના મળે તો લઈને જોવું એ આલળ પડે એમ
મતલબ ગાડીમાં ખાવા માટે...
હા હા હા છે ને એના જોયું ડીશે છે પ્રોપર જોયું છે બધું પ્રોપર સારી રીતે ડીશ પણ ખાવા મળશે અને બધું જોય છે પણ ઇન કેસ ના મળે તો એમ તો જોય જગ લોન્ચ ને બધું આપ... છે પણ ચાર પાંચ વાગે આપડે થા.... ન્ની કરિરે તો કઈક જવું ના તો ગાડી બ બેસીને નલવું તો આગળ
ખાઈ લઈએ હ અને એનો ટાઈમિંગ કેટલો છે મતલબ સવારે દસ વાગે ખુલે બંધ થાય છ વાગ્યા આપે પાંચ વાગે સાડા પાંચ વાગે આપે ે મતલબ ભીડ હોય ત્યાં બંધ થવાના ટાઈમે સાડા પાછે નીકળે તોય ત્યાંથી રાતે..
અને હા અને એવું કેવું છે કે એના પછી... મેં જોયું એમાં કે લાઈટ શો પણ છે ખબર છે વેવ ને લાઈટ શો બધું થતું હોય છે તો ઇન કેસ એ પણ અચ્છા હા જોઈએ જ હવે એ ચાલુ છે કે નહીં એ તો ત જઈને જ ખબર પડશે આમાં તો બ તં છે
હમ અને હવું વોટર પાર્ક નું તમે લોકો એ નક્કી કર્યું કે મતલબ ના હોય તો બીજે કઈક રાખો હોય તો પણ વાંધો ના આવે
અ અરે વસ્તુ અરે એ વસ્તુ પણ કરી પણ કેવું છે કે એમાં કોઈ... કે કે ના આવા દે કોઈ કે એવું કરે એવું ના કરે એટલે પછી અમે એક જ દિવસ રાખેવી
હા હા હા તો એ બરાબર હ
કોઈને આવું પણ ના આવવા મળે તો પછી એવું થાય ને હા અને પછી આપડે એવું કરી કે પેલા દસ જણા રેડી થાય પછી પાંચ જણા રેડી થાય ને પછી ત્રણ.. થઈ જઈએ અને પછી બે જ થઈ જાય એને કરતા.. સારું છે એક જ દિવસ નું રાખ્યું છે તો જવાય અવાય સારું એમ
ઘરેથી પણ એટલી તકલીફ ના પડે કશ ચિંતા ના કરે કે સવારે ગયા છે ને તો સાંજે આઈ જશે પાછા હા.
એના ધ્યાનમાં રાખીને જ બધું ગોઠવ્યું છે. અને આવી રીતે છે. એમ.
હ વાંધો નહીં તો જોઈએ તો પછી એક દિવસમાં હોય તો એમાં વાંધો નહીં સવારે જઈને સાંજે પાછા અન તો પછી ફ્રૈશ એય થઈ જવાય એના પછી એમેય બધાના સ્ટડીઝ ને એ બધું ચાલુ થશ શે ને એટલે બધા એમાં પ છી બીઝી થઈ જશે એટલે પછી એ
હા અને એકાદ દિવ અને એકાદ દિવ એવું હશે વચ્ચે તો સેટર ડે સન્ડે વીકેન્ડ રાખી લેવાનું. એમાં ગેમ્સ ને બધું કર લેવાનું બધાનો મૂડ ફ્રેશ પણ થઈ જાય.
હમ્મ હમ્મ બરાબર.
વાંધો નહીં તો જેવું તમે હોય એવું કેજો સાતસો રૂપિયા કીધા ન તમે?
હ હ હ.
કરીશું અને જે રીતે બધા નાસ્તોને લાવવાના હોય મતલબ મારું તો હવે નક્ ક્કી જ ગણો. હું તો આઈશ જ જોડે પણ બીજા જે મારા ફ્રેન્ડ્સ તો મેં તમને કીધું ને તો એ લોકોને પૂછીને પછી તમને કાઉન્ટ કરાઈને કરી દઈશ તો પછી આપડે એ રીતે ટ્રાન્સપોર્ટેશનનું કરી દેશું પ
હા હા બરાબર છે બરાબર છે.
તો વા વાંધો નહી તો કરીશું પછી હન જોઈએ અન અ શું કેતો તો હું બીજું, બીજું કઈ એક્સ્ટ્રા કામ હોય મતલબ અમાર લાયક તો કેજો અમે કરીશું મતલબ હા અને એવું હોય ને તો મતલબ મારે ફ્રેન્ડ છે તો એ લોકોનું કઈ રી રિલેટીવમાં છે ને ટાન્સપોર્ટેશનનું કરે છે એ લોકો ટ્રાવેલ્સ ને એવું બધું તો હું એમને પૂ જોઈશ.
સા હા હા હા પાકું-પાકું સારું ચલો બાય-બાય હા.